હેલો.
હા હેલો કેમ છો બેન.
હું તો મજામાં જ છું હું પણ મજામાં છું. તો આજનો આપણો વિષય છે સ્થાનિક તહેવાર અને પરંપરા તો આજે આપણે સ્થાનિક તહેવાર અને પરંપરા વિષય ઉપર જ ચર્ચા કરી કરીશું તો સ્થાનિક તહેવાર અને પરંપરા એ આપણા સમાજની એક એવી ઓળખ છે જેના કારણે આપણું પહેચાન થાય છે અને આપણે શું કરી શકીએ છ છેએ શું ન કરી શકીએ છી તો એની પણ ઓળખ થાય છે સ્થાનિક તહેવાર અને પરંપરા એ આપણા જીવનની એક અદ્ભુત વાત છે એમ આપણે માની શકીએ છીએ સ્થાનિક તહેવાર અને પરંપરા દ્વારા આપણી પહેચાન થાય છે આપણું માન સન્માન થાય છે અને આપણે શું કરીએ શું ન એની પણ વિચારધારા સ્થાનિક તહેવાર અને પરંપરા દ્વારા ઓળખવામાં આવે છે સ્થાનિક તહેવાર અને પરંપરા એ વસ્તુઓ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે દરેક વિસ્તારની પોતાની સંસ્કૃતિ રિવાજો અને પરંપરાઓ હોય છે જે લોકોના જીવનશૈલીને અસર કરે છે આ પરંપરાઓ પેઢીથી પેઢી સુધી આગળ વધે છે અને સમાજને એકતા અને ઓળખ આપે છે સ્થાનિક પરં પરંપરાઓમાં તહેવાર ભોજન વસ્ત્રો અને લોકકથાઓનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે લઈએ તો ગુજરાતમાં નવરાત્રિ ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવારો દરમિયાન લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે લોકનૃત્ય કરે છે અને ખાસ વાનગીઓ બનાવે છે પરંપરાગત ભોજન પણ સ્થાનિક સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે ગુજરાતનો ઢોકળા ખાંડવી થેપલા અને ઊંધિયું જેવા ખોરાક સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. આ વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. સ્થાનિક હસ્તકલા અને કળાઓ પણ પરંપરાનું પ્રતિબિંબ છે. કચ્છની કઢાઈ, પાટણની પટોળા સાડી અને માટીના વાસણો આનું ઉત્તમ ઉદાહરણ છે. આ કળાઓ સ્થાનિક લોકોની કુશળતા અને સર્જનાત્મકતાને દર્શાવે છે. આજના આધુનિક સમયમાં સ્થાનિક અને પરંપરાગત મૂલ્યો જાળવવું ખૂબ જ જરૂરી છે. તે આપ પળને પોતાની ઓળખ અને સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. તેથી આપળે આપળા પરંપરાઓનું સન્માન કરવું અને તેને આગળ વધારવું જરૂરી છે. આ તો સ્થાનિક અ તહેવારની વાત થઈ અને પરમ પરામાં અ લગ્ન પ્રસંગ, જન્મોત્સવ પ્રસન પ્રસંગ અને અ બાળકનો ચોળ વંશ અને અ ગર્ભ સંસ્કાર એ જે છે એને પરંપરાગત અ રી રીતે આપળે આગળ વધારી રહ્યા છીએ. એના માટે આપણને ન અ આભાર માનવું જોઈએ કે આપળા પેઢીઓ દ્વારા એ આગળને આગળ વધારવામાં આવી રહ્યો છે. તો તમને એ વિશે શું કેહવું છે? સ્થાનિક પરંપરાઓ અને તહેવારો વિશે તમારું શું માનવું છે? મને તમારા અભિપ્રાયો જાણવા છે.
હા. સ્થાન્ય તહેવાર અને પરંપરા આપણા સામાજિક ઓળખ અને સંસ્કૃતિનું મહત્વ ભાગ છે. દરેક વિસ્તારમાં પોતાની વિશિષ્ટ તહેવાર હોય છે. જે લોકોનું જીવનશૈલી માન્ માન્ય તાઓ અને પરંપરાઓનો દર્શાવે છે. આ તહેવારો લોકોમાં આનંદ, એકતા અને ઉત્સાહ લાવે છે. ગુજરાતમાં ન નવરાત્રી ખુબ જ ધૂમધામથી ઉજવવા ઉજવવામાં લોકો ગર બા અને દાંડિયા રાસ રમે છે અને તા માતાજીનું પૂજા કરે છે. આ અ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે અને દરેક દિવસ અલગ અલગ રીતે ઉજવામાં આવે છે. આ સમય આ સમય દરમિયાન લોકો પરંપરાગત વસ્ત્રો પહેન પહેરે છે અને ખૂબ જ ખૂબ જ મનાવે છે. જે તે જે તરીકે ઉત્તરાયણ પણ ગુજરાતનો એક ખાસ તહેવાર છે. આ દિવસે લોકો પતંગ ઉડાવે છે અને કો કાયપો છે કાયપો છે ના નારા લાગે છે. આ તહેવાર મી મિત્રતા અને અસ સ્પર્ધાનો ભા ભાવનાનો ઉજાગર કરે છે. આ ઘરમાં અં અ તલના આ આ ઘરમાં તીલના લડ્ડુ અને ચીકલી જેવી વાણીગીઓ બનાવામાં આવે છે. ભારત ભરમાં દિવાળી પ્ર પ્રકાશન તવાર તહેવાાર તરીકે ઉજવવામાં આવે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે ફટાકડા ફોડે છે અને મીઠાઈ મીઠાઈઓનો વ વહેચે છે આ તહેવાર અંધકાર પર પ્રકાશ અને સારા પર ખરાબ ન પ્રતિક છે સ્થાનીય પરંપરામાં લગ્ન જન્મ અને ધાર્મિક વિવિધ નો સમાવેશ થાય છે લોકો પોતાના વડી વાડી લો લોની પરંપરાઓના પાલન કરે છે અને નવી પેઠી ન પણ તે જે સીખડે છે પરંપરાઓના સામાજિક વિસ્તત અને સંસ્કાર જણાવી રાખે છે આ રીતે સ્થનીય તહેવાર અને પરંપરાએ પરંપરાઓ આપણા જીવનમાં ખૂબ ખબ જ અને પ્રાકતિક મહત્વ વધારવામાં મદદરૂૂપી થાય છે સ્થાનીય તહેવાર અને પરંપરાઓનો આપણા જીવનમાં રંગીન અને આનંદમય બનાવે છે ગામડાઓમાં ખાસ કરીને તહેવારોનો ઉજવવામાં આવે છે ઉત્સાહથી કર કરવામાં આવે છે જ્યારે આખું ગામ એક સાથે મળી ઉ ઉજવાઈ ઉજવાઈ કરે છે લોકો પરંપરાગત ગીત નૃત્ય કરે છે અને વિવિધ ધાર્મિક વિવિધતાઓ ન આ આયોજન કરે છે ગુજરાતમાં જન્માષ્ટમી પણ એક ખુબ જ ભક્તિભાવથી ઉ ઉજવાડે છે આ દિવસ તે લો તો ભગવાન શ્રી કૃષ્ણ જન્મ શ્રી કૃષ્ણ ના જન્મ ઉજ ઉજાગર કરે છે મંદિરોમાં ખાસ શર શરણાગાર થાય છે અને મટકી ફોડ જેવું રમતોનું આયો થાય છે બાળક કૃષ્ણ અને રાધાનું દેશમાં સજ્જય થાય થાય છે તે ઉપરાંત હોળી રંગોનો તહેવાર છે જેમાં લોકો એકબીજાને ઉ ઉ રંગ રંગોથી ઉજાગર કરે ખુશી વ્ય ખુશી વ્યક્તિ કરે છે આ તહેવાાર પ્રેમ અને મિત્રતાનો સંદેશ આપે છે હોળીના બીજ અ બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે જે વધુ વધુ જ અનેમ રમ રમુ થાય છે. કેટલાક સ્થાનો સ્થાનોમાં રથયાત્રાનું વિશેષ મહત્વ જેમાં ભગવાનના રથમાં શહેરમાં ફેરવવામાં આવે છે અને હજારો લોકો જેમાં જાય છે આ તહેવાર ભક્તિ અને એકતાનું પ્રતિક છે સ્થાનીય પરંપરામાં વસ અ વસ્ત્રો ખોરાક અને લોકોના પણ સમાવેશ થાય છે લોક તહેવાર દરમિયાન ઉ પરંપરાગત વાણોનું બનાવે છે જેમ કે પુરી, શાક, લાડુ અને ન્ય મીઠાઈ આ ખોરાક તેહવારોનો વધુ ખાસ બનાવે છે આ રીતે સ્થાનીય તહેવારનો એક પરંપરા ઓ આગળ જીવનમાં માત્ર આનંદ જ નથી લાવતા પરંતુ સ સમાજમાં એક પ્રેમ અને સંસ્કૃતિ પણ ખૂબ જ. બનાવે છે તો તમે આ માહિતી કેવું લાગ્યું તમે બતાવો?
હા તમે જે માહિતી મને આપી છે કે પરંપરાગત તહેવારો કેવી રીતે ઉજવવામાં આવે છે અને કેવી રીતે ભગવાનની પાલકી લે લઈને જવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે. અને હોળીનો તહેવાર કેવી રીતે તમારી ત્યાં ઉજવવામાં આવે છે આ બધી બાબતોમાં મને ખુબ જ વધારે સમજ પડી છે અને મને એના વિશે ઘણું જાણવાનું પણ મળ્યું છેકે આ તહેવારો આપણને કેવી રીતે ઉજવવું જોઈએ. અને કેવી રીતે બધાં કાર્યો કરવા જોઈએ સ્થાનિક તહેવારો અને પરંપરાઓનું મહત્વ ઘણું છે આજમાં આજના સમયમાં શહેરમાં રહેતા લોકો આ સ્થાનિક તહેવારો અને પરંપરાઓને ભૂલી ગયા છે પણ જ્યારે આ આપડે ગામડાઓમાં જઈને આ બધું જોઈએ તો આ ગામડામાં અત્યાર સુધી જીવંત છે અને ગામડાની આ જે વિચારધારણા છે એ જોઈને આપણું હૃદય પણ ખુશ થઈ જાય છે કે ગામડાના લોકો આજે પણ બધા જ રીતિ રિવાજો અને બધા નિયમોને માને છે અને એ નિયમો એમ બાળકો માટે કરતા હોય છે તો આ સ્થાનિક તહેવાર અને પરંપરાનું મહત્વ ઘણું બધું છે આજના લ સમયમાં કોઈ કેટલું પણ નવું બની જાય પણ સ્થાનિક જે પરંપરાઓ છે એના દ્વારા જ તે લગ્નની સમગ્ર વિધિ કરવામાં આવે છે એજ તો એ મુખ્ય વાત છે કે સ્થાનિક તહેવારો અને પરંપરાઓને પીડિ તે પેઢી આગળ વધવામાં આવી રહી છે જે વાતથી આપણને ગર્વ પણ થવો જોઈએ એ વાત આપણને સારી છે કે એ તેના દ્વારા આપણું અ જે પરંપરા છે એ આગળને આગળ વધી રહ્યું છે. તો આજે જે આપણે સ્થાનિક તહેવાર અને પરંપરા વિશે વાત કરી એનાથી મને ખૂબ જ સમજ પડી અને હું આપનો આભાર કહેવા માંગુ છું કે આપના દ્વારા મને ઘણી બધી માહિતી આપવામાં આવી આપનો આભાર.